બહેન કેમ છો?
હું તો મજામાં છું તમે બતાવો તમે કેમ છો?
હું પણ મજામાં છું.
તો આજનો આપડો વિસ થય છે વાંચન અને પુસ્તકો, તો વાંચન અને પુસ્તકો એ આપણા જીવન સાથે હંમેશાથી જોડાયેલા છે, એ માનીએ તો સાચું કહેવાય. વાંચન એ માનવ જીવનનું એક મહત્ત્વ પૂર્ણ ભાગ છે પુસ્તકો આપણને જ્ઞાન સમજણ અને વિચારવાની શક્તિ આપે છે, વાંચન દ્વારા આપણે નવી નવી માહિતી મેળવીવી શકીએ છીએ અને આપણા વિચારને વિસ્તૃત કરી શકીએ છીએ, પુસ્તકો આપ આપણા સાચા મિત્ર છે, જ્યારે આપણે એકલા હોઈએ ત્યારે પુસ્તકો આપણને સાથ આપે છે, તે આપણને સારા માર્ગ પર ચાલવવા માટે પ્રેરણા આપે છે, ઇતિહાસ, વિજ્ઞાન, સાહિત્ય, કથા, વાર્તાઓ જેવા અનેક પ્રકારના પુસ્તકો માંથી આપણે અલગ અલગ વિષયો વિશે જાણકારી મેળવી શકીએ છીએ વાંચનથી ભાષા પર પકડ મજબૂત બને છે, નવા શબ્દો શીખવા મળે છે, અને લેખન કૌશલ્ય પણ પર સુધાર મળે છે વિદ્યાર્થીઓ માટે વાંચન ખાસ જરૂરી છે કારણ કે, તે તેમના અભ્યાસમાં મદદરૂપ થાય છે અને પરીક્ષામાં સફળતા અપાવે છે આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને ઇન્ટરનેટનો ઉપયોગ વધ્યો છે છતાં પુસ્તકોનું મહત્વ ઓછું થયું છે. ઈ બુક્સ અને ઓનલાઈન વાંચન પણ હવે લોકપ્રિય બન્યા છે. જે વાંચન ને વધુ સરળ બનાવે છે, આખરે કહી શકાય કે વાંચન આપણું જ્ઞાન વધારવાનું એક શ્રેષ્ઠ સાધન છે, દરેક વ્યક્તિએ રોજ થોડો સમય વાંચન માટે કાઢવો જોઈએ, જેથી જીવનમાં પ્રગતિ કરી શકાય છે, તો વા જેમ વિશે આપણે અહ હંમેશા સદ્ધર રહેવું જોઈએ, અને જે લું બને તેટલું પુસ્તકો વાંચવા જોઈએ. જેનાથી આપણને અલગ અલગ પ્રકારના જ્ઞાન મળે છે શ તમે પુસ્તકો વાંચો છો અને કયા પુસ્તકો વાંચો છો.
હા હું પુસ્તકો વાંચું છું જેમ કે નરસિંહ મહેતાની પુસ્તક એ ઝવેરચંદ મેઘાણીની જે પુસ્તક જે મહાન ગુજરાત ના કવિઓ છે એમની હું પુસ્ત. પુસ્તકો વાંચું છું પુસ્તકો વાંચવું આપડા. માટે ખૂબ જ જરૂરી છે વાંચન અને પુસ્તકો એ માનવીના જીવનનો એક એવો અણમોલ ખજાનો છે જે જેનો કોઈ અંત નથી અને કહેવાય છે કે વ્યક્તિને પત. તકો વાંચવાની આદત આદત છે એ ક્યારેય એકલો હોતો નથી કારણ કે પુસ્તકો વિના સૌથી પુસ્તકો તેના સૌથી શ્રેષ્ઠ અને નિસ્વાર્થ મિત્રો બને છે જ્યારે એક આપણે કોઈ પુસ્તક. ખોલીએ છીએ ત્યારે આપ આપણે માત્ર કાગળના પાના નથી ફેરવતા પણ તે એક નવી દુનિયામાં પ્રવેશ કરીએ છીએ વાંચન એ મન માટે એવો જ વ્યાયામ છે જે શરીર માટે કસરત છે તે તે જ રીતે કસરત થી શરીર મજ. મજબૂત બને છે તેમજ વાંચન થી બુદ્ધિ તેજ બને છે અને વિચારવાની ક્ષમતામાં અનેરો વધારો થાય છે પુસ્તકો જ્ઞાનનો ભંડાર છે તે આપણને ઇતિહાસના પા. પર લઈ જાય છે વિજ્ઞાન ની જ. િતાઓ સમજાવે છે અને સાહિત્ય. ના માધ્યમ થી માનવીય સંવેદનાઓ નો પરિચય કરાવે છે એક સારું પુસ્તક વાંચવાથી આપણને એવો અનુભવ થાય. છે ર મેળ મળવા અશક્ય હોય છે મહ વ્યક્તિઓ ના જીન ચરિત જીવન ચરિત્ર વાંચવાથી આપણને સંઘર્ષ સામે લડવાની પ્રેરણા મળે છે જ્યારે ધાર્મિક અને આધ્યાત્મ. તકો માનસિક શાંતિ આપે છે આજના દો દોડ ભાગભર્યા યુગમાં જયારે માણસ તણાવમાં જીવે છે ત્યારે વાંચન એ એક થેરેપી નું કાર્ય કરે છે થોડી વાર માટે પુસ્તકોમાં ખોવાઈ જવાથી મન. હળવું થઈ જાય છે અને નવી ઉર્જા મળે છે. વાંચનનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણી દ્રષ્ટિને. વિશાળ બનાવે છે આપણને બીજા વિચારો અને સંસ્કૃતિને સમજતા શીખવે છે જેનાથી. થી આપણામાં સહનશીલતા અને સમજદારી વધે છે જે લોકોના જે લોકોના જે લોકો નિયમિત વાંચે છે તેમને તેમની સમો શબ્દ ભંડોળ સમૃદ્ધ બને છે અને તેમની વાતચીત કરવાથી શૈલી પણ પ્રભાવશાળી હોય છે. જોકે આજના ડિજિટલ યુગમાં મોબાઈલ અને સોશિયલ મીડિયાને કારણે લોકોની વાંચવાની આદત ઓછી થઈ રહી છે પણ જે આનંદ હાથમાં પુસ્તક પકડીને તેના પાનાની સુગંધ લઈથી મળે છે તે સ્ક્રીન પર. ક્યારેય મળતો નથી અને. પુતકો પેઢી દર પેઢી જ્ઞાન નું વહન કરે છે. હજારો વર્ષો પહેલા લખાયેલા વિચારો આજે. પણ પુ. પુસ્તકો ના સ્વરૂપે આપણી વચ્ચે જીવંત છે ગિરધર ભાઈ એ સાચું જ. કે પુસ્તકો એ એવા મિત્ર નથી એ પુસ્તકો પુસ્તકો કોઈ મિત્ર નથી અને વાંચન કરવા વાંચન જેવી. કોઈ સાધના નથી જે ઘરમાં આ પુસ્તકો નો સંગ્રહ હોય છે તે ઘરમાં તે ઘર એક મંદિર. બાળપણથી જ જો વિદ્યાર્થીઓમાં વાંચવાની રુચિ કેળવવામાં. તે ભવિષ્ય ઉજવ બને છે કારણ કે તેઓ દુનિયાને એક અલગ જ અને ઊંડા ઊંડા ત્રિકોણ દ્રષ્ટિકોણથી શીખ જોતા શીખવે છે અંતે એટલું જ કહી શકાય કે પુસ્તકો એ અંધકારમાં પ્રકાશનુંું કાર્ય કરે છે અને તેનું. જેનું જીવન વાંચવા વાંચનથી ભરેલું હોય છે તેનું જીવન હંમેશા પ્રગતિશીલ રહે છે અ મને મને તો નવલક કથા આત્મકથા પ્રેરણાત્મક પુસ્તકો. પછી મોટિવેશન ના પુસ્તકો જેવા મને વાંચ જેવી પુસ્તકો વાંચવાનો મને ખુબ જ શોખ છે જેના દ્વારા આપણને ઘણું બધું મને તો ઘણું બધું શીખવા મળ્યું છે જીવનમાં કેવી રીતે આગળ વધવાનું સહનશીલતા. મુશ્કેલીઓનો સામનો કેવી રીતે કરવાનો એવી ઘણી બધી બોધ અથવા પાઠ મને એ બધા પુસ્તકો વાંચીને પ્રાપ્ત થઈ છે તો શું તમે આવા ઘણા આવા પુસ્તકો વાંચ્યા છે અને જો વાંચ્યા હોય તો તેમાંથી તમે શું શીખ્યું. છે.
હા તમે જે. પુસ્તકોની વાત. હા તમે જે પુસ્તકોની વાત કરી છે એ બધા પુસ્તકો એ ખૂબ જ લોકપ્રિય છે અને આ પુસ્તકોમાં લખાયેલી બધી વિગતો પણ ખૂબ જ સારી એવી. ફેલાયેલી છે વાંચન માત્ર એક શોખ નથી પરંતુ તે જીવનને સુધારવાની એક શક્તિશાળી રીત છે જે વ્યક્તિગત નિયમિત વાંચન કરે છે તે વધુ સમજદાર વિચારી વિચારવાની આત્મવિશ્વાસ. બને છે વાંચન આપણને નવા વિચારો આપે છે અને દુનિયાને જુદી રીતે જોવા પ્રેરણા આપે છે પુસ્તકો અનેક પ્રકારના હોય છે કથા પુસ્તકો જીવનચરિત્રો વૈજ્ઞાનિક પુસ્તકો ધાર્મિક ગ્રંથ. વગેરે દરેક પ્રકારના પુસ્તકો આપણને કંઈક નવું શીખવે છે ઉદાહરણ તરીકે જીવન ચરિત્રો મહાન વ્યક્તિઓના જીવન વિશે જાણકારી આપે છે અને આપણને પ્રેરણા આપે છે કે આપણે પણ જીવ જીવનમાં કંઈક સારું કરીએ. જ્ઞાન જ નહીં પરંતુ મનની શાંતિ પણ મળે છે જય્યારે આપણે રસપ્રદ પુસ્તક વાંચીએ છીએ. ત્યારે આપણા મનમાં. ખુશી અને શાંતિ અનુભવ થાય છે, તે તણાવ દૂર કરવામાં મદદરૂપ થાય છે, વિદ્યાર્થીઓ માટે વાંચન ખૂબ જ અગત્યનું છે, નિયમિત વાંચનથી તેમની એકાગ્રતા વધે છે, યાદશક્તિ મજબૂત બને છે અને પરીક્ષામાં સારું પરિણામ મળે છે, વાંચનથી તેઓ નવી નવી વસ્તુઓ સરળ સરળતા થી સમજી શકે છે, ઘરમાં વાંચનનો માહોલ હોવો જોઈએ, માતા પિતા એ બાળકોને બાળપણથી જ પુસ્તકો વાંચવાની ટેવ પાડવી જોઈએ, શાળાઓમાં પણ પુસ્તકાલય એટલે કે લાયબ્રેરી હોવી જોઈએ, જેથી વિદ્યાર્થીઓ, વિવિધ પુસ્તકો વાંચીને તક મેળવી શકે છે, આજના સમયમાં ઇન્ટરનેટ અને મોબાઈલના કારણે લોકો વાંચનથી દૂર થઈ રહ્યા છે. જે ચિંતા નો વિષય છે. પરંતુ જો આપણે રોજ થોડો સમય વાંચન માટે ફાળવીએ, તો આ ટેવ ફરીથી વિકસ વાની શરૂ થઈ શકે છે, વાંચન જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ જરૂરી છે, પુસ્તકો આપણને જ્ઞાન, પ્રેર, પ્રેરણા અને આનંદ આપે છે, તેથી દરેક વાંચનને પોતાની દૈનિક જીવન શૈલીનો ભાગ બનાવો. હોવો જોઈએ, તેવી જ રીતે જ્યારે આપણે ધર્મ ગ્રંથો વાંચીએ છીએ, તો આપણને ધર્મ શું છે? અધર્મ શું છે? અર્થ શું છે? કામ શું છે? એના વિશે પણ આપણને જાણકારી મળી છે, તો એટલા માટે જીવનમાં પુસ્તકો પુસ્તકો વાંચવું એ ખૂબ જ જરૂરી છે. વાંચનથી આપણું મનોબળ મજબૂત થાય છે. આપણી યાદશક્તિ મજબૂત થાય છે, આપણી એકાગ્રતામાં વધારો થાય છે, એટલા માટે વાંચન કરવું રહેવું જોઈએ અને જેટલું બને તેટલું પુસ્તકો વાંચ વાંચવું જોઈએ. જેનાથી આપણું રસ પણ પુસ્તકો પર વધારે પડે છે, તો મારું તો આ જ માનવું છે કે પુસ્તકો જેટલું બને તેટલું વાંચવું જરૂરી છે, પણ હા મોબાઈલના કારણે લોકો લોકો પુસ્તકોથી દૂર થઈ રહ્યા છે જે થોડુંક અ એટલે ચિંતાનો વિષ તે બની ગયો છે, તો જે પુસ્તકો માટે આપણે બંનેએ જે ચર્ચા કરી છે, એનાથી તમને પણ વધારે ખબર પડી હશે અને મને તો ખબર પડી જ છે. તો મેં તમારો આભાર માગુ. માંગુ છું. મેં તમને આભાર કહેવા માંગુ છું કે, તમે મને આટલી બધી માહિતી આપી છે, તો એ બદલ તમને આ આભાર.
હા. તમે જે વાત કરી છે, એના દ્વારા મને પણ ઘણું બધું જાણવા મળ્યું. તમારા દ્વારા મને પુસ્તકો નું મહત્વ શીખવા મળ્યું અને પુસ્તકો આપણા જીવન માટે કેટલા જરૂરી છે, એ પણ તમારા દ્વારા મને જાણવા મળ્યું. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમે મને ખૂબ સારી રીતે અને સારી સલાહ સાચી સલાહ આપી. તમારી જોડે વાત કરીને મને ખૂબ જ મજા આવી.